હલો.
હલો.
હા અવાજ આવે છે?
હા આવે છે આવે છે.
હા બોલો.
બસ કઈ નઈ, કામ પતિ ને હવે જ બેઠા છીએ.
શું જમ્યા?
શું જમ્યા આમ આજે રોટલો જમી રોટલો. રોટલો બનાવ્યો હતો.
બરોબર.
હા. વરસાદની સિઝન છે એટલે હ ભાવે બનાવ્યો.
હા સ સારું સારું. ઓ.
હા.
તું પણ આઈ જ અહીયા નેક્ ટાઈમ તને લઈ આવીશ.
હા ચોક્કસ હું તો અમે ફ્રીજ હોઉ.
હમ આમ બાર તો ન જઈ પએ એટલું. જઈ શકીએ આટલો બધા વરસાદમાં.
હા એ પણ છે, કઈ નહી વરસાદ નહી હોય ત્યારે આવી. હા.
નઈ આવીયસ્ તને.
મને હા મને ટ્રાવેલિંગ કરવું બહ ગમે છે. ખ મજા આવશે. સારું લાગે, અત્યારે એ વરસાદ ચાલુ છે એટલે અહિયાં પણ નીકળી નથી શકતી ક્યાંય.
હમ હા, પણ આમ વરસાદ બહુ સારો લાગે.
હા ગમે એમ શું કેવાય જોવું બેસવું એમ. સારું લાગે ઠંડક લાગે.
હા.
હા.
તમે તમારા આગળ ચોક છે ને ત્યાં ઝૂલો નાખી શકો.
હા ત્યાં બસ હવે કીધું જ છે મમ્મી ને કે ન ખાવીએ જુલો એક.
હમ.
હા. મજા આવે આમ ઝૂલો ખાતા ખાતા જ જોવાનું ને એમ.
હમ, સારું લાગે એ મારા સોસાયટી સામે નહ એ દિવસે, બેસ્યો હતો જુલા વાળો.
હા.
એને પેલા છ હજાર કીધા હતા પછી નેક્સ્ટ ટાઈમ. એક હપ્તા પછી પાંચ કીધા, પછી પાંચ અચ્છા એશે પૂછ્યું તો ચાર કીધા.
હા.
હ પાછા હ હપ્તાભર પછી પૂછશે તો ત્રણમાં થઈ જશે.
હ હા એ છે થોડો થોડું ઓછું થઈ જાય તો લઈ લેવાનું.
હા અ પૂછી કાઢજે.
હા એ સારો હતો મેં પણ જોવ્યો હતો સારું લાગે છે એ જોુલો-'
હા એ શું જુલો સારો
હા. હા કઈ નહી મમ્મી ને કહીશ.
હા.
હા હૈ એ ખવો જોઈએ ઘરે એકજૂલો એમ સારું લાગે.
હા હોવું જોઈ
હા